હલો.
કેમ છો? મજામાં?
હલો, હા.
આવેછે અવાજ? હા બસ મજામાં, કેવું જીવન હા તબિયત પાણી?
બસ બસ સારા છે તબિયત પાણી તમારા? હ ચ
બસ સારું છે. આ જોવ ને આજકાલ તો આમ કેવા રસ્તા ઉપર વાહનો નામ અકસ્માત જોવા મળતા હોય છે.
સાચી વાત છે પૂજા. બેફામ વાહનો ચલાવતા હોય છે.
હા એટલે આમ જો વાહન ચાલક વાહક ચાલક જો તેની જે ફરજ છે વાહન ચલાવતી વખતે જે ધ્યાન રાખવા જેવી બાબતો છે તેની જો એ તેનું પાલન કરે ને તો મોટાભાગના રસ્તા પર થતા અકસ્માતો આમ ઓછા જ થઈ જાય.
સાચી વાત છે.
હા. કેમકે વાહન ચાલક તરીકે દરેક વ્યક્તિની આમ મહત્વપૂર્ણ આમ જવાબદારી હોય છે. અ રસ્તા પર આમ પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષા જાળવવા માટે વાહન ચાલકે આમ ટ્રાફિક ના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
સાચી વાત છે હેલ્મેટ પહેરવું જોઈએ. પણ આજકાલના યુવાનો હેલ્મેટ પહેર તાજ નથી.
અને બેફામ પોતાના વાહનો ચલાવતા હોય છે. જેની કોઈ સ્પીડ જ નહી લિમિટ હોતી જ નથી.
ખૂબ જ સ્પીડમાં જતા હોય છે. અને સિગ્નલ તોડે છે ને
હા અને એક આમ જવાબદાર વાહન ચાલક અકસ્માતો અટકાવવામાં મહત્વપૂ મહત્વપૂર્ણ આમ ભૂમિકા ભજવતું હોય. કેમ કે વાહન ચાલકની પહેલી ફરજ તેમના ટ્રાફિક ના તમામ નિયમ. નિયમોનું પાલન કરવાનું હોય છે. જે આજકાલ તો આમ જોવા જ નહી મળતું.
આ અને વાહન ચાલકે વાહન ચલાવતી વખતે પોતાને પણ કાળજી કરવાની હોય છે. અને એમના આજુબાજુમાં જેટલા લોકો છે એમને પણ કોઈક નુકસાન ના થાય એમના લીધે એ પણ એમણે ધ્યાન રાખવું જોઈએ.
હા. અને આજ તો કેવું કે એક વાહન ટ્રાફિકમાં ઊભું હોય સામે રેડ લાઈટ હોય તો પણ આમ બેફામ રીતે જવા દેતું જ હોય છે પોતાનું વાહન. કઈ ઈમરજન્સી હોય તો આમ સમજ્યા પણ આ તો ખાલી ફટાફ ફટ જવા માટે
આ લોકો કશી ઊભા જ નથી રહેવા માંગતા. સિગ્નલ લાાઈટ બનાવી જેના માટે છે કે ખોટું ટ્રાફિક ના થાય. પણ લોકો સમજતા જ નથી.
હા. અને એવી રીતે જો તમે બેફામ જ જતી હો તો તમારું અકસ્માત થવાના પણ ચાન્સીસ વ ધી જતા હોય છે.
હા.
હા.
અકસ્માતમાં ખાલી એક જ લોકોને નુકસાન નથી થતું. ઘણા બધા લોકોને નુકસાન થઈ શકે છે.
હા. અને કેવું કે આમ વાહન ચલાવતી વખતે જો સીટ બેલ્ટ અથવા હેલ્મેટ પહેરવું જોઈએ. અને જે લિમિટેડ સ્પીડ આપી હોય. વાહન ચલાવવા માટે એનું આમ પાલન કરવું જોઈએ.
સાચી વાત છે.
અને ગતિની આમ મર્યાદિત ગતિમાં તમે વાહન ચલાવો ને તો એ સારું. આજકાલ કેવું કે તમે રાત્રે જવો ને તો એક તો એ લોકોને લાગતું હોય કે આગળ કોઈ વાહન હશે નહી કે આગળ કોઈ જતું નહી હોય. એટલે એમની રાતે જે વાહન ચલાવવાની સ્પીડ હોય છે ને ઘણી બધી હોય થઈ જાય છે. અને સ્પીડ ના કારણે કેવું થાય કે મોસ્ટલી આપણે જોતા હોય તો પ્રાણીઓ કેમ કે હવારમાં તો મનુષ્યોને દિન અ ચાલતું હોય. રૂટીન એટલે એ લોકો ના નીકળે પણ રાતે જેવું શાંત પડે વાતાવરણ એટલે પોતાના ખોરાક માટે એ લોકો આમ બહાર નીકળતા હોય છે. પણ આવી રીતે જ વાહન જો બેફામ ચલાવવામાં આવે તો એના લીધે પ્રાણીઓને આમ મૃત્યુ મૃત્યુ પામતા હોય છે. જે્યા આમ ખરાબ બાબત કહેવાય અને એમનું મૃત્યુ થાય છે.
અને સ્પીડને કંટ્રોલ કરવા માટે ઘણી બધી જગ્યાએ સ્પીડ બ્રેકર્સ પણ મૂક્યા હોય છે પણ લોકો એને પણ સાઈડમાંથી ગાડી લઈ લે છે સ્પીડમાં.
હા એમ બહુ ખરાબ બાબત કેવાય. અને વાહન ચલાતી વખતે તમારે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ.
આ તો પણ ઘણા લોકો જવાન ચલાવતા ચલાવતા ફોન પર વાતો કરતા હોય. ફોનમાં કંઈક બીજું ચાલતું હોય એવું ના હોવું જોઈએ.
હા. મેં મારી પણ એક મિત્ર છે. એ પણ આમ જયારે વાહન ચલાવતી હોય ને. ત્યારે ફોન પર જ વાત કરતી મેં ઘણી વાર ના પાડી કે તારે આવું ના કરવું જોઈએ. પણ તો પણ એ એની આદત ભૂલતી જ નથી. અને એના કારણે પછી આમ. અકસ્માત થવાના પણ ચાન્સીસ વધી જતા હોય છે.
પછી વાચને અકસ્માત થાય છે આપણને ઈજા થાય છે અને ઘણી વાર અકસ્માતના લીધે રીધે લોકોને ઘણી બધું એવું નુકસાન પણ થાય છે. શારીરિક રીતે. માનસિક રીતે ટ્રોમામાંથી કોઈવાર બળ નહીં આવી શકતા.
હા અને. પોતાને આમ પગમાં કે એમાં ક્યાં ફ્રેક્ચર આવે એ તો વસ્તુ અલગ.
હા.
હા અને. પેલું માતા પિતા એ કેવી આમ પૈસા ભેગા કર્યા હોય સારા ભવિષ્ય માટે એ પછી આવી રીતે એમાં જ જતા રહે છે હો હોસ્પિટલ ના બિલ ચુકવવામાં. એવી રીતે આમ વાહન ચાલક જો હંમેશા સાવચેતી અને ધીરજ રાખે તો આમ ઘણું સારું રે અને ટ્રાફિકમાં જયારે ફસાયેલા હોય ત્યારે પણ આમ કેવા અમુક લોકો આમ કામ વગર ના ખબર છે કે આગળ આમ ટ્રાફિક છે. તો પણ હોન માર્યા જ કરશે.
સાચી વાત છે અને એના લીધે ઘણું બધું નોઈઝ પોલ્યુશન પણ થાય છે.
હા. એટલે એ બહ સારી બાબત ના કહેવાય અને ઓવરટેક કરતી વખતે પણ હંમેશા આપડે આમ જમણી સાઈડ થી આમ કટ કરીએ ને. તો એ સારું રે કેમ કે રૂલ્સ જ છે
હા. પણ ઘણા લોકો એનું એનું કોઈ ધ્યાન નથી રાખતા અને ડાબી બા જુથી પણ ઓવરટેક કરી લેય છે.
અને તમે ક્યારે પણ આમ રોડ ક્રોસ કરો તો પેલા એક સાઈડ પર ઉભા રહીને જુઓ ક આગળ કા તો પાછળ આ તો સાઈડ માંથી ક્યાંયથી વાહન તો નથી આવતું.
હા.
હા
માતા પિતાએ પણ એમના નં ના બાળકો હોય એમનો રસ્તો પાર કરતી વખતે ઘણું ધ્યાન રાખવું જોઈએ છે ઘણી વાર આપડે છોકરાઓ એમના માતા પિતાનું ધ્યાન નથી હોતું ને ભાગી જતા હોય છે.
હા અને અમુક વાર તો કેવું થાય કે બાળક આમ અઢાર વર્ષથી ઉપર પણ ના હોય તો પણ વ્હીકલ ફેરવતું હોય છે.
સાચી વાત છે.
હા. અને ચાલતા લોકો અથવા અન્ય વાહનોને જે નુકસાન ના થાય એની સંભાળ લેવી જોઈએ.
હા.
અને ખાસ તો આમ નસ સા ની હાલતમાં વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે. તો ના ચલાવવું જોઈએ અને તેનાથી મોટા અકસ્માતો થઈ શકે છે.
લાયસન્સ પણ હોવું જ જોઈએ.
હા અને તમારે તો આમ વાહનની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને જાળવણી કરવી પણ વાહન ચાલકની ફરજ છે. બ્રેક જોઈ લો લાાઈટ જોઈ લો ટાયર અને અન્ય ભાગોની પણ આમ સમયસર તપ પાસ કરવાથી અકસ્માતની શક્યતા ઓછી થઈ જાય છે કેમકે
પીયુસી પણ કરાવવું જોઈએ તેથી પ્રદૂષણ ના થાય.
હા અને અમુક વાર તો કેવું અમુક લોકો આમ ઘણા સમય સુધી સર્વિસ જ નથ તી કરાવતા વહિકલને તેના કારણે આમ તમે જોયું હ શે તો પોતાના પાછળથી જયારે હોય છે એમાંથી ધુમાડો નીકળતો હોય છે.
સાચ વાત છે અને એના લીધે ઘણા બીજા લોકોને તકલીફ થાય છે.
હા અને વાયુ નું પ્રદુષણ થાય એ તો પાછી અલગ વસ્તુ.
હા હાચી વાત છે.
હા એટલે કે એક આમ સારો વાહન ચાલક હોય તે ટ્રાફિક ના નિયમોનું પાલન કરીને પોતાની અને જે એની આજુબાજુ અન્ય લોકો છે. એની સુરક્ષા પણ આમ સુનિશ્ચિત કરે છે તેથી આમ દરેક વાહન ચાલકે પો તાની જવાબદારી આમ સારી રીતે નિભાવવી જોઈએ.
સાચી વાત છે.
હા અને જો કોઈ વ્યક્તિ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરે અને ટ્રાફિક ના સિગ્નલ નું પાલન કરે અને મોબાઈલ ને ઉપયોગ ન કરે. તો એ આમ જવાબદાર વ્યક્તિ કેહેવાય. વાહન ચાલક તરીકે.
એજ.
હા, અને આજકાલ તો આમ લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળી જતા હોય. અને અમુક વાર તો કેવું કે શાળા અને કોલેજોમાં આવી રીતે આમ પ્રોગ્રામ આવ હોય અમારી કોલેજમાં એકવાર આમ હોંડા ને લઈને યોજ જાયો હતો પ્રોગ્રામ. કે જેમાં એ માણસે જે આવ્યા તા સર. એમને ઘણું બધું શીખવાડય્યું. કે તમે વાહન ચલાવો છો તો શું કરવું જોઈએ. અને તેના નિયમો શું છે અને અમુક વાર તો કેવું પેલા રેડ કલર ના રસ્તાની સાઈડમાં દેખવા મળે છે.